હેલો, હા, બેન કેમ છો? હા, આવે છે, કેમ છો બેન?
મજા, તમે કેમ છો?
હું પણ મજામાં છું, હું પણ મજામાં છું, તો આજનો આપણો વિષય છે જીવન અ એક મિનિટ હા. તો. આજનો આપણો વિષય છે વિદ્યાર્થીઓનું જીવન અને શિક્ષા. તો શિક્ષા અને વિદ્યાર્થી થીઓનું જીવન તો અ એ એક બાળક સાથે હંમેશાથી જોડાયેલું છે, જ્યારે એ નાનપણથી મોટું થઈ જાય છે, ત્યાર સુધી એની સાથે શિક્ષણ જોડાયેલ હોય છે. જ્યારે બાળક ચાર વર્ષનું થાય છે, ત્યારે તેને આંગણવાડીમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ તેને એકથી બાર કક્ષા સુધી ભણતર આપવામાં આવે છે. ત્યારબાદ કોલેજનું ભણતર તો વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ ખૂબજ મહત્વ છે. શિક્ષણ અને વિદ્યાર્થી થીઓનું જીવન માનવ વિકાસ નો ખૂબજ મહત્વપૂર્ણ ભાગ છે. શિક્ષણ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવાડે છે. વિદ્યાર્થી જીવનમાં શીખેલા મૂલ્યો અને સંસ્કાર વ્યક્તિને આગળ વધવામાં મદદ કરે છે. શિક્ષણથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સમજણ વધે છે. વિદ્યાર્થીઓનું જીવન ખૂબજ શિસ્તબદ્ધ અને નિયમિત હોવું જોઈએ. સમયનું યોગ્ય સંચાલન વિદ્યાર્થીઓ માટે ખૂબજ જરૂરી છે. વહેલાં ઉઠવું, નિયમિત અભ્યાસ કરવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, એ વિદ્યાર્થીની જીવનના મહત્ત્વનો ભાગ છે. આ બધું જીવનમાં સફળતા મેળવવા માટે મદદરૂપ બને છે. શિક્ષણ વ્યક્તિઓને સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજાવે છે શિક્ષણથી વ્યક્તિમાં નૈતિક મૂલ્યો વિકસે છે. જેમ કે સચ્ચાઈ મહેનત અને સંયમ આ ગુણો વિદ્યાર્થીઓને એક સારા નાગરિક તરીકે વિકસાવે છે. વિદ્યાર્થીઓનું જીવન શિક્ષકનું સ્થાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. શિક્ષક માર્ગદર્શન તરીકે કામ કરે છે. અને વિદ્યાર્થીને સાચી દિશા બતાવે છે શિક્ષકના મા દર્શકની વિદ્યાર્થી પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે. આ રીતે શિક્ષણ અને વિદ્યાર્થીઓનું જીવન એકબીજાથી જોડાયેલ છે. યોગ્ય શિક્ષણ અને સારા આદર્શોથી વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનું જીવન એ ખુબ જ મહત્વપૂર્ણ નું છે. તો મને તમારાથી આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનું જીવન વિશે હજુ માહિતી મેળવ વાનો છે શું તમને એના વિશે કઈક વધારે ખબર છે.
હા ચોક્કસ મને જે માહિતી ખબર છે તે તે પહેલા તમે જે માહિતી આપી વિદ્યાર્થીઓના જીવનમાં સફળતા કેવી રીતે મેળવવું અને જે પણ જે તમે માહિતી આપી ખુબ જ સરસ અને સુંદર માહિતી હતી માનવ જીવનમાં વિદ્યાર્થી અવસ્થા એ સુવર્ણ તક સુવર્ણ કળ સમાન છે. જ્યાં શિક્ષણ શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી પરંતુ આત્માના ઘડતરની એક પવિત્ર પ્રક્રિયા છે. શિક્ષણનો ખરો અનુભવ પ નાઓથી શરૂ થઈ થઈને જીવન ના વ્યવહારો જગત સુધી વિસ્તરેલો છે. જય્યારે એક બાળક પ્રથમ વખત શાળામાં શાળાના ઉમરે ડગ માંડે છે. ત્યારે એ માત્ર એક વિદ્યાર્થી ન ત પરંતુ જ્ઞાનની તરસ ધરાવતો એક જિજ્ઞાસુ જીવ હોય છે શાળાના એ શાળાના એ શરૂઆતથી દિવસો શિક્ષકોનો શિક્ષકોને સ્નેહ અને ક્યારે મળતો ઠપકો એ બાળકોના માનસિક વિકાસમાં પાયાના પથ્થરો બને છે. શિક્ષ શિક્ષણનો સાચો અનુભવ વર્ગખંડના બ્લેકબોર્ડ અને પાઠ્યપુસ્તક પૂરતો સીમિત નથી. પરંતુ સાચું શિક્ષણ તો એજ છે. કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની વિચારતા શીખવે પ્રશ્નો પૂછ ત શીખવે અને અજ્ઞાનતા ના અંધકાર માંથી બહાર લાવે વિદ્યાર્થી અવસ્થા દરમિયાન મળતો શિસ્ત નો અનુભવ તેને સમય નું મહત્ત્વ સમજાવે છે અને સંઘર્ષ ના પાઠ જણાવે છે. શિક્ષણ એ એક એવો અનુભવ છે જે મનુષ્યને નમ મનુષ્યને વિનમ્ર બનાવે છે. જેમ ફળો ફળોથી દબાયેલું વૃક્ષ નમી નમી જાય છે. તેવું શિક્ષણ તેવું સાચું શિક્ષણ મેળવેલો વિદ્યાર્થી હંમેશા નમ્રતા અને વિવે પૂ આચરણ કરતો હોય છે. આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણનોો અનુભવ થોડો બદલાયો છે. હવે માત્ર ગોખણ પટ્ટી કે સારા ગુણ મેળવવામાં મેળવવા એ જ સફળતા ન માપદંડ થઈ ગયું છે. જે ચીન તા વિષય છે. ખરેખર તો શિક્ષણ એ એવું જ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓની આંતર શક્તિઓને ખીલવે દરેક વિદ્યાર્થીઓમાં કોઈને કોઈ સુદપુરુષથ છુપાયેલી હોય છે. કોઈ ને કોઈ કોઈને ચિત્રકામમાં રસ હોય, તો કોઈને ગણિતમાં હોય, ના તો કોઈ એકને સંગીતમાં હોય, કોઈને વિજ્ઞાનમાં હોય, જયારે શિક્ષણ આ શક્તિઓને ઓળખવા અને તેને યોગ્ય દિશામાં આપવાનો અનુભવ પૂરો પાડે છે, તે ત્યારે તે સાર્થક ગણાય. છે, વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં કરવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી શાળામાં વિવિધ પ્ર પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓના આ મગજનો વિકાસ થાય છે, અને પરિણામે તે જીવન માં કેવી રીતે આગળ વધવું અને અને મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો, તેના વિશે તેઓને શીખવા મળે છે, તો આ જેના શિક્ષ એમાં શિક્ષક ની સૌથી વધુ ભૂમિકાઓ હોય છે, અને મને તો એવું લાગે છે કે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું જીવન અશક્ય છે, શિક્ષકો દ્વારા તેમાં તેઓને જ્ઞાન આપ આપવા થી જ વિદ્યાર્થીઓનું જી જીવન સુધરે છે, તમારે શું કેવું છે, આ બાબતમાં.
હા તમારી આ બાબત સાચી છે, કે આજના વિદ્યાર્થીઓ દ્વારા ખાલી ગોખણ પટ્ટીજ કરવામાં આવે છે, જે વિષય ચિંતાનો છે. શિક્ષણ એ માત્ર ગોખળ પટ્ટી દ્વારા નહીં પણ આત્મજ્ઞાન અને બુદ્ધિ દ્વારા સમજણ કરવામાં આવે તો એ વધુ સારું કહેવાય છે, શિક્ષણ અને વિદ્યાર્થી જીવન વિષયને વધુ વિસ્તૃત રીતે સમજીએ તો ખબર પડે છે, કે વિદ્યાર્થી જીવન વ્યક્તિના સમગ્ર જીવનનો આધાર સ્તંભ છે, આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીમાં વિચારશક્તિ સર્જનાત્મક અને જવાબદારીની ભાવના વિકસે છે, શાળા અને કોલેજમાં મળતું શિક્ષણ માત્ર વિષય જ્ઞાન પૂરતું નથી, પરંતુ જીવન માટે જરૂરી કુશળતાઓ પણ શીખવે છે, વિદ્યાર્થી થી મા તે મહેનત અને સતત પ્રયત્ન ખૂબ જ જરૂરી છે, સફળતા સહેલાઈથી મળતી નથી, પરંતુ નિયમિત રીતે અભ્યાસ અને લગ્ન થી કોઈ પણ લગ લક્ષ્ય હાંસલ કરી શકાય છે, નિષ્ફળતા આવે તો હતાશ થવાને બદલે તેમાંથી શીખવું જોઈએ. આ રીતે વિદ્યાર્થી પોતાના જીવનમાં આગળ વધે છે. વિદ્યાર્થી જીવનમાં મિ મિત્રતાનું પણ ખાસ મહત્ત્વ હોય છે, સારા મિત્રો વ્યક્તિને સાચી દિશામાં આગળ વધવામાં મદદ કરે છે, જ્યારે ખરાબ સંગત વિદ્યાર્થીને ભટકાવી શક શકે છે, તેથી મિત્ર પસંદગી સમજદારી પૂર્વક કરવી જરૂરી છે, આધુનિક સમયમાં ટેકનોલોજી પણ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે, ઓનલાઈન શિક્ષણ ડિજિટલ સાધનો અને ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થી સરળતાથી ના નવી માહિતી મેળવી શકે છે, પરંતુ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે, નહીંતર સમય બગાડ થવાની શક્યતા રહે છે, વિદ્યાર્થી જીવનમાં રમત ગમત અને શારીરિક કરકસરનું મહત્વ પણ ઓ છો નથી, શરીર સ્વસ્થ રહેશે તો મન પણ તંદુરસ્ત રહેશે, તેથી અભ્યાસ સાથે સાથે રમત ગમત અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવું જરૂરી છે, અંતમાં કહી શકાય કે શિક્ષણ અને વિદ્યાર્થી જીવન એક એકબીજાના પૂરક છે, એટલે શિક્ષણ અને વિદ્યાર્થીનું જીવન એક સિક્કાની બે બાજુએ છે, જ્યારે એક બાજુ વિદ્યાર્થીનું જીવન છે, તો બીજી બાજુ શિક્ષણ છે, આ સમય દરમિયાન મેળવેલા અનુભવ અને જ્ઞાન વ્યક્તિના ભવિષ્યને આકાર આપે છે, યોગ્ય માર્ગદર્શન આપે છે, મહેનત અને સંયમથી વિદ્યાર્થી પોતાના સપનાઓને સાકાર કરી શકે છે, તો આ વિદ્યાર્થી જીવન નો મહત્વ એટલા માટે જ ખુબ જ વધારે માનવા માં આવે છે, કારણ કે જયારે બાળક આજથી ભણસે તો તે ભવિષ્યમાં તેમના પગ ઉપર બેસી શકે કે છે, અને ઊભો રહી શકે છે, તો હું અંતમાં આટલું જ કહીશ કે વિદ્યાર્થીનું જીવન અને શિક્ષણ એનું ખૂબ જ ખાસ મહત્વ છે. તો તમને એના વિશે અજુ કઈ લાગે છે, કે હા એવું થવું જોઈએ.
હા તમે જે માહિતી આપી રમત ગા શિક્ષણની સાથે રમત ગમતની અને અન્ય કલાઓની વિકસાવવાની જે ખૂબ જ સરસ માહિતી હતી, આ વિદ્યાર્થીઓ અને શિક્ષણનો અનુભવ વ્યક્તિત્વનું ઘડતર મહાપર્વ છે. જેમાં માનવ જીવનની તમામ વ્ય અવસ્થાઓમાં એક વિદ્યાર્થી અવસ્થા સૌથી પવિત્ર ગણાય છે, શિક્ષણ પણ એ માત્ર મેળવવાની પ્રકાર નથી, પરંતુ આ અજ્ઞાના અજ્ઞાતાને અંધકારમાં અંધકારના પ્રકાશમાં તરફ ફેરવવાનું એક સનાતન યાત્રા છે, ઋષિ મુનિઓ એ કહ્યું છે, શા વિદ્યા યા વિમુખ
શ વિદ્યા યા વિમક્ત .
એટલે કે એટલે કે વિદ્યા છે, તે આપણા આપણને બંધનમાં બંધનો માંથી મુક્તિ અપાવે છે, વિદ્યાર્થી થી કે શિક્ષણ નો અનુભવ એ વ્યક્તિ ના સમગ્ર જીવનની દિશા અને દશા નક્કી કરનારો પાયો છે, શિક્ષણ એટલે માણસમાં પહેલેથી જ રહેલી અપ અપૂર્ણતા નું પ્રગટીકરણ છે, આનો અર્થ એ થાય છે, કે વિદ્યાર્થીઓમાં અનંત શક્તિઓ છુપાયેલી હોય છે, વિદ્યા શિક્ષણ માત્ર શક શક્તિ ઓ આપણે એમ યોગ્ય માર્ગદર્શન બતાવવાનું માધ્યમ છે, આ શાળા આ શાળા કે કોલેજોનું વાતાવરણ વિદ્યાર્થીઓની સામાજિકતા શીખવે છે, ત્યાં અને અંતમાં હું બસ એટલું જ કહેવા માંગુ છું, કે સાચું શિક્ષણ એ છે, જે બાળકના શરીર અને મન શરીર મન અને આત્માને સર્વાંગી વિકાસ કરે છે, તો તમારા દ્વારા મને અને છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું, કે તમારા દ્વારા મને શિક્ષણ વિશેની ઘણી બધી વાત જાણવા મળી. તમારો ખુબ ખૂબ આભાર તમારી જોડે વાત કરી મને ખુબ જ મજા આવી.
તમારો પણ આભાર.